હલો
કેમ છો?
બસ મજામાં મારો અવાજ સંભળાય છે?
હા હા
હા આજે આપડે એક એક વિષય પર વાત કરીશું અલગ અલગ પેઢીઓને રહેેવાના લાભ અન પડકારો વિશે બરોબર, આજે મને એક રસપ્રદ વિષય પર વાત કરવી છે. એક જ ઘરમાં અલગ અલગ પેઢીઓ સાથે રહેવાના લાભ અને પડકારો.
બહુ સરસ વિષય છે. આજકાલ સંયુક્ત પરિવાર ઓછા થતા જાય છે. તેથી આ વિષય વધુ મહત્વનો બની ગયો છે.
હા પેલા દાદા-દાદી, માતા-પિતા બાળકો એક જ ઘરમાં રહેતા હતા. હવે ઘણા લોકો નોકરી અથવા અભ્યાસ માટે અલગ રહેવાનું પસંદ કરે છે.
સાચી વાત છે. છતાં પણ એક જ ઘરમાં અલગ પેઢીઓ સાથે રહેવાના ઘણા ફાયદા છે.
સૌથી મોટો ફાયદો અનુભવનો છે. દાદા-દાદી પાસે જીવનનો ઘણો અનુભવ હોય છે. તેઓ પરિવારને યોગ્ય માર્ગદર્શન આપી છકે છે.
હા અને બાળકોને પણ તેમની પાસે ઘણી સારી બાબતો શીખવા મળી છે.
ખરેખર બાળકોમાં સંસ્કાર ધીરજ અને વડીલો નો આદર જેવી બાબતો કુદરતી રીતે વિકસે છે.
મને લાગે છે કે ભાવ-ભાવનત્મક સુરક્ષા પણ એક મોટો ફાયદો છે.
હા અને બાળકોને પણ તેમની પાસેથી ઘણી સારી બાબતો શીખવા મ ળે છે.
પરંતુ દરેક બાબત ના બે પાસ હોય છે કેટલાક પડકારો પણ હોય છે.
ખરેખર બાળકોમાં સંસ્કાર, ધીરજ અને વડીલો નો આદર જે એવી બાબતો કુદરતી રીતે વિકસે છે.
હા સૌથી મોટો પડકાર વિશાર-વિચારસણીનો તફાવત છે.
થોડું સમજાવ
વડીલો પરંપરાગત વિચારો ધરાવતા હોય છે. જયારે યુવાનો આધુનિક વિચારધારા તરફ વધુ આકર્ષાય છે.
એટલે ઘણી વાર મતભેદ ઊભા થતા હોય છે.
હા ઉદાહરણ તરીકે બાળકો ના શિક્ષણ, કપડા ટેકનોલોજીનો ઉપયોગ અને જીવનશૈલી અંગે જુદા અભિપાર્ય હોઈ શકે છે.
અને સોશિયલ મીડિયા પણ આ અંતર
સાચું ઘણી વાર યુવાનો પોતાનું અંગત જીવન ઈચ્છે છે જ્યારે વડીલો વધુ પારિવ-પા-પારિવારિક જોડાણ ઈચ્છતા હોય છે.
એટલે ખાનગી જગ્યા પણ છે.
બિલકુલ દરેક વ્યક્તિને થોડો વ્યક્તિગત સમય અને સ્વતંત્રતા જોઈએ
પરંતુ જો પરસ્પર સમજણ ના હોય તો આ સમસ્યાઓ ઓછી થઈ શકે
ચોક્કસ સવાદ સૌથી મહત્વની ચાબી છે.
એટલે પરિવારના સભ્યો ખુલ્લા મનથી વાત કરે તો મતભેદો સરળતાથી દૂર થઈ શકે
હા એકબીજાને સાંભળવાની આદત પણ ખૂબ જરૂરી છે.
ઘણી વખત લોકો સંભાળ્યા સાંભળ્યા વગર જ નિર્ણય લઈ લે છે.
અને ત્યાંથી ગેરસમજ શરૂ થાય છે.
એટલે સારો પરિવાર મા મિત સાથે રહેેવા પર નહી. પરંતુ સાથે સમજદારીથી જીવવા પર આધારિત છે.
આ વાત આ વાત મને ખુબ ગમી.
મને લાગે છે કે અલગ પેઢીઓ એકબીજાની તાકાત બની શકે છે.
હા વડીલો અનુભવ આપે છે અને યુવાનો નવીનતા આપે છે.
બંનેનું સંયોજન પરિવારને વધુ મજબૂત બનાવે છે.
અને એ જ સંયુક્ત પરિવારની સૌથી મોટી શક્તિ છે.
સાચું ક્યું
ચાલો હવે આગળના ભાગમાં આપણેે આ વિષયના વધુ સામાજિક અને વ્યવહારિક પાસાઓ વિશે ચર્ચા કરીશું.
હા પાછલી ચર્ચામાં આપણે સમ સમજ્યું કે અલગ અલગ પેઢીઓ સાથે રહેવામાં ઘૂણા ફાયદા અને કેટલાક પડકારો હવે તેની સામાજિક અને વ્યવહારિક પાસાઓ વિશે વાત અ
હા કારણ કે આજના સમયમાં પવાર પરિવાર જીવનશૈલી ખૂબ ખૂબડપ ઝડપથી બદલાઈ રહી છે.
પહેલા પહેલા લોકો પોતાના ગામ અથવા શહેર અથવા શહેરમાં જ રહેતા હતા પરંતુ હવે નોકરી અને અભ્યાસ માટે. સ્થળયાંતર સામાન્ય બની ગયું છે.
તેના કારણે ઘણા પરિવારો અલગ રહેવા લાગ્યા છે.
તેમ છતાં ઘણા લોકો ફરીથી સંયુક્ત પરિવારનું મહત્વ સમજવા લાગ્યા છે.
હા. ખાસ કરીને બાળકોના ઉછેરમાં તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
દાદા દાદી સાથે રહેતા બાળકોમાં ધીરજ અને લાગણીશીલતા વધારે જોવા મળે છે.
સાચું. તેઓ પરિવારના ઇતિહાસ પરંપરાઓ અને જીવન મૂલ્યો વિશે પણ શીખે છે.
બીજી સારી વાત કહું એ છે કે ઘરની જવાબદારીઓ વહેંચાઈ જાય છે.
બિલકુલ દરેક સભ્ય પોતાની કમતા પ્રમાણે યોગદાન આપી શકે છે.
ઉદાહરણ તરીકે કોઈ ખરીદીનુંું કામ કરે. કોઈ બાળકોને ભણાવે અને કોઈ ઘરનું આયોજન કરે.
તેનાથી એક વ્યક્તિ પર બધો ભાર રહેતો નથી.
પરંતુ કેટલીક વાર નિર્ણય લેતી વખતે મુશ્કેલી ઉઊભી થાય છે.
હા કારણ કે દરેકની અલગ પ્રાથમિકતાઓ હોય છે ને.
ખાસ કરીને આર્થિક બાબતોમાં મતભેદ થવાની શક્યતા વધારે હોય છે.
સાચું ખર્ચ બચત. અને રોકાણ અંગે જુદા વિચારો હોય શકે.
આવા સમયે શું કરવું જોઈએ.
આવા સમયે પરિવારના બધા સભ્યો સાથે મળીને ખુલ્લી ચર્ચા કરવી જોઈએ.
એટલે પારદર્શિતા ખૂબ જરૂરી છે
હા પારદર્શિતા વિશ્વાસ વધારવાનું કામ કરે છે ને
મને લાગે છે કે સમય સાથે વડીલો અને યુવાનો બંને એ બદલાવ સ્વીકારવો જોઈએ
ચોક્કસ માત્ર એક પક્ષ બદલાય અને બીજો નહી તો સંતુલન જળવા તું નથી
વડી લોએ ન અવે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ
અને યુવાનોએ વડીલોના અનુભવનો આદર કરવો જોઈએ
આ પરસ્પર સહયોગ ખૂબ જરૂરી છે
હા કારણ કે પરિવારમાં કોઈ સ્પર્ષતા નથી પરંતુ સહયાત્રા છે
બહુત
આ ઉપરાંત પરિવાર સાથે મળીને સમય પસાર કરવો પણ જરૂરી છે
જેમ સાથે ભોજન કરવું વાતચીત કરવી અથવા નાની પ્રવિતી પ્રવૃતિઓ કરવી
હા તેનાથી સંબંધો મજબૂત બને છે
આજકાલ ઘણા લોકો એક જ કમા રહેતા હોવા છતાં એકબીજા એ દૂર થઈ જાય છે
તેનું મુખ્ય કારણ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાની આદત છે
એટલે ડિજિટલ સંતુલન જાળવવું જોઈએ
હા જેથી સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે
એકબીજાની પ્રશંસા કરવી પણ મહત્વપૂર્ણ છે
સાચું નાની નાની બાબતો માટે આભાર વ્યક્ત કરવાથી સકારત્મક વાતાણ ણ બને છે
આખરે પરિવારનું સાચું સૌંદર્ય એકતા અને સમજણમાં છે
અને એ જ વાત દરેક પેઢીને જોડીને રાખે છે
જેમ કે સાથે ભોજન કરવું વાતચીત કરવી અથવા નાની પ્રવૃતિઓ કરવી
હા તેનાથી સંબંધો મજબૂત બને છે ને
હા આજકાલ ઘણા લોકો એક જ ઘરમાં રહેવા છતા એકબીજાથી દૂર થઈ જાય છે
તેનું મુખ્ય કારણ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાની આદત છે
એટલે ડિજિટલ સંતુલન જાળવવું જોઈએ
હા જેથી સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે
બરાબર ચાલો તારે આપડા રસપ્રસ વિષય પર બહુ સારી ચર્ચા કરી આપણે ફરી મળીશું બીજા વિષય સાથે
ઓકે